જય શ જય કૃષ્ણ ભાઈ કેમ છો તમે
એકદમ મજામાં હમણાં તો ખુબ જ સારી રીતને બધું ચાલી રહ્યું છે તમારે કેમ છે બધા ઘરે સારા પ્રસેન.
હા ભાઈ બધા ઘરે સારા છે ને હમણાં તો ખેતીમાં બધા લાગી રહ્યા છે. કારણ કે તમને ખબર ચોમાસા સિજન અમ પડી રહી છે. િવોમાં એટલે અરા ઘરના અનેરા ગામડાના લોકો હણા તો બધા ખેતરો હતા. લી એમ એ લોકોલી ચોમાસા તમનેબ ગામના લોકો એવા લાગતા. રોપે છે અને ડાંગરના પાક રપતા લેવના જે ખ ખે હોય છે, તે બધા. સફાઈ કરે છે બધા હેડા સાફ કરે છે, અને પછી. એ લોકો ખેડાવે છે અને પછી એમાં પાણી મૂગ છે. હમ તો બધા લોકો એ ટરું પણ નાખી દીધું છે અને ઘણા બધા લોકોનું ટરું પણ થઈ ગયું છે. કારણ કે અમારા ગામડાના લોકોમાં બધાના એમ બધા જમ તો પાણીની સુવિધા સારી છે, અને ખબ ખુબ રીતે એ લોકો સારી રીતે ખેતી કરે છે, અને અમે પણ તો એટલે અમે નથી લખ્યું જરૂર પરંતુ. આ વર્ષે મારો જે એક વિચાર અલગ છે, એટલે કે જે અમણાં જે વાતાવરણ ના લીધે જે ડાંગર નો પાક છે, તે રોપી રહેવા રોપી કે. એ બે વિચારમાં છે કારણ કે અમારા ઘરના એવું વિચારી રહ્યા છે, કે જે આપણેે બધા ખર્ચો કરીએ છીએ. એના કર આપણે જેટલા ખર્ચાનું. આપડે ભટ જ ભરાયલી એટલી સારું છે, કારણ કે તમને ખબર કે આ ડાંગાના ભકમાં આપણને કેટલો બધા ખર્ચો થયો બી જ છે જ પે તો પે ખેતર સાફ કરવાનો ખર્ચા પ ખેતર ખેલાવાના ખર્ચા પછીખવા ખર્ચો પછ ખાતર નાખવાનો ખર્ચો અને અન્ય પ્રકારના રોગ. કાપણી અને કેટલું બધું વાટ લાવવાનો કેટલો બધો ખર્ચો થઈ જાય છે. તમને ખબર હશે કારણ કે આપણે આવા વધા ખર્ચા આપણાથી બચવા માટે ખર્ચા કરીએ પરંત એ માટે આ ખર્ચો નીકળતા જ નહી હોય તો પછી ખેતી કરીને શું ફાયદો, એ આ વખતામાં વિચાર રહ્યા છે. પરંતુ તો એના થકી અ બીજા શકબજી રોપેલી છે. એમ ટામેટા છે રીંગણી અમે રોપેલા છે પરંતુ હવે આ ડંગર ના ભાગમાં આ વખતે બે મન ચાલી રહ્યું છે. કી તમારા ગામડામાં બધા લોકો શું વિચાર્યા છે, આ વખતે ખેતી કરવા માંગે છે. કે પછી આ વડા ખર્ચ લીધે એ લોકો પણ દક મૂઝવણમાં છે.
હા ભાઈ ખેતીમાં આજકાલમાં કઈ રહ્યું નથી એવું મને પણ લાગે છે. કારણ કે તમને ખબર જ છે ખેતી જે પડ કરતા હોય તો તેના માટે પહેલી જે જરૂરી વસ્તુ છે. એ છે મતલબ વાતાવરણ કારણ કે આજના જમાનામાં તમને ખબર જ છે. આપણા ઈન્ડિયામાં એવું વાતાવરણ સારું રહ્યું નથી અને ખુબ જ વધારે એ પ્રદુષણ પણ વધી જવાના કારણે કોઈ દિવસ ખુબ જ વધારે ગરમી થઈ જાય છે. પછી મતલબમાં સવારે આપડણે જોઈએ તો એકદમ ઠંડી લાગતી હોય બપોરે ગરમી. એ લાગતી હોય સાંજના સમયે વરસાદ આવી જાય તો એવું ગમે તેવું વાતાવરણ ના કારણે ત્યારે કોઈ પણ પાક સારી રીતના થશે નહીં. જો આપણે પાક સારી રીતના લેવો હોય તો વાતાવરણ પર ખુબ જ વધારે એવું નિર્ભર રહેવું પડે, જો વાતાવરણ સારું રહેશે ને તો જ આપડણે સાફ પાક લઈ સકી છુ તો પાક સારો થશે અને આપણને સારી એવું બેનિફિટ થઈ શકે પરંતુ આજ આજના જમાનામાં આ વાતાવરણ ખુબ જ વધારે એવું થઈ ગયું છે. જેના કારણે ખેતી કરવી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને તેના કારણે તમે કહ્યું તેવું પાક સારો થતો નથી. અને હું મારી વાત કર તો અમે પેલા વખતે જયારે ડાંગર ની ખેતી કરેલી હતી, તો ત્યારે શું થયું કે ડાંગરની ખેતી કરતા કરતાં અ ખુબ જ વધારે એવો વરસાદ પણ આવ્યો જેના કારણે શું થયું કે ડાગર ડાંગર ખેતી આખી અમારું મતલબ ભ આખું પડી ગયું હતું. તો ભા પડી જવાના કારણે શું થયું કે અમારાથી કપાયું પણ નહી અને ખુબ જ વધારે વરસાદ એકકોઠર આવ્યા જ કર્યો આવ્યા જ કર્યો. અને પછી એ આખું ભાટ પણ કઈ ગયું. અને તેના કારણે પછી અમારાથી તે ભાગ અ પાછું અમે પૂરીતતા પણ ન કરાયા અને તે આખું ભટ્ટ કહી જવાના કારણે અમારે તે આખું ભટનું નુકસાન જ ગયું કારણ કે તેમાં જો અરું નુકસાન એ પણ ગયું જેમ કે ખેતર પેલા અમે સાપ. કરાવ્યું પછી ખીળવ્યું ખેડવ્યું પછી ત્યાં મતલબમાં અમે ટરું નાખ્યું તરું. આવ્યું પછી ત્યાં. તરુ રૂપા સારું અમે મજૂર લઈ ગયા તે મજૂર ના પણ પૈસા ગયા તરુ ના પણ પૈસા ગયા રોપ બણી ના પણ પૈસા ગયા પાણીના પણ પૈસા ગયા. બધું ના પૈસા અમારે એમ જ વેસ્ટજ ગયા જેથી કરીને અમને ખુબ જ વધારે નુકસાન થયું પરંતુ. સારું થયું કે મતલબમાં અત્યારે છે. ને સરકારશ્રી એ અમને એક એવી પેલું આપી. સબસિડી જેના કારણે અમને થોડાક પૈસાવા મળી રહ્યા કારણ કે ત્યારે એવી સબસિડી હતી કે જેમને પણ નુકસાન થયું હોય તો તે ફોટા પાડીને મોક અને ફોટા પાડીને ફોર્મ ભરી જશે તો જેટલું પણ નુકસાન થયું હોય એટલા પૈસાને મળી જશે તો ફોર્મ અમે ભર્યું અને અમને થોડાક પૈસા મહિલાવા જેથી કરીને આવકને ખેતી કરે એટલા પૈસા અમારા પર આવી ગયા વરના તો અમારે એવું થઈ ગયું હતું કે અમારા પર એટલા પૈસા હતા જ નહીં કે અમે ખેતી પણ કરી શકીએ જેથી અ મને આ વખતે જો એમાં અમારે ખેતી કરવી હતીને ત્યારે પૈસા ના મળેલા હતા તો અને ખેતી કરી જ ના શકીયે અને ખુબ જ વધારે એવું તકલીફ નો સામનો અમારે કરવો પડશે પરંતુ સારું પડ્યું અને અમારે આ વખતે પણ અમે ખેતી કરવાનું વિચારી રહ્યા છે પરંતુ ડાંગરની ખેતી ના આવે કારણ કે ડાંગર ની ખેતી માં ખુબ જ વધારે એવું તકલીફ થાય છે કારણ કે પહેલા તો આપણે ખેતરમાં તેમને અ ટરુ આવવું પડે છે પછી ત્યાંથી ઉખાડી ને બીજી જગ્યા આપણે રૂપા લઈ જવું પડે છે કાઢવો પાડવા પડે છે પછી કાપવાનું ત્યાં જ આપડે સુકાવા દેવાનું પછી તેને જોડવાનું વાવાનું પછી તેમાંથી પણ ભાર આપાનો આપડે કાઢવાનું પછી તે ભાત આપડા ભાગે આવે તે પણ કેટલુંક ઓછું એવું હોય છે તો એ એટલે બધું મંધામણ કરવા કરતા અમે કોઈ બીજી ખેતી લઈએ જેમ કે કોઈ બીજા બધા ના રીંગણ બધી કેટલી ખાલી તોડવાનું ને એટલીક જ થોડીક મઠામાણી હોય પરંતુ ડાંગરની ખેતીમાં ખુબ જ વધારે એ મઠામારી હોય અને ડાંગરનો આજકાલમાં ભાવ પણ ખુબ જ ઓછો હોય કારણ કે આપડે એક મંણ વેચવા જાય ત્યાં તો મતલબ આપણને પાંચસો રૂપિયા પણ નથી આપતા. તો ખુબ જ એવું ઓછું થઈ શકે જેથી કરીને અમે કેરીની ખેતી પણ કરી એવુ વિચારી રહ્યા કારણ કે ડાંગર પણ વર્ષમાં આપણે એક જ વાર લઈએ અને આપણે મતલબ પણ એક જ વાર આપડે કેરી પણનો પાક પણ એક જ વાર લેવાય છે તો તેના કરતા આપડણે કેરી રોપીશું તો થોડાક વર્ષ આપણી કેરી ન આવશે પરંતુ જયારે આવવા લાગશે તો એક પરથી તો આપણે મતલબ પાંચેક કેરેટ કેરીનો પડશે એ કેરેટ ના આપડને તમને ખબર જ છે કે હજાર રૂ ભાવ તો મળી રહે છે તો આપણને પાંચ હજાર ભાવ મળશે તો જેથી કરીને તે મને લાગે છે સારું પડે છે કારણ કે અમારું ભાત તો એક અમારું ભાત તો છે ને વીસ પણ જેટલું પણ ભાત થતું નથી. જેથી કરીને ખુબ જ વધારે તકલીફ નો સામનો અમારે તો કરવો પડે છે તો તમે શું કરો છો હમણાં?
હા ભાઈ એજ વેરી તમે જે કીધું વાત બરાબર છે કે હવે ખેતીમાં તો બધું પરિસ્થિતિ બધા ખર્ચા વધવાના છે પરંતુ ખેતીમાં તમે જે કીધું કે આમાં આંબાવાડે જો કરીએ તો આપણા માટે સારું જ છે કારણ કે આપણને એક વર્ષે નથી. પાં છ વર્ષ પછી આપણને સારો એવો લાભ મળશે અને અમુક વાર એવું થઈ જાય કે આપડે જેેટલું પણ છટકાવ પણ દવા નાખીએ તો પણ એમાં ખાતર મૂકી પછી કોઈ પણ પ્રકારની નવી નાખી તો સારી કેરી નથી મળતી પરંતુ અમુક વાર જો સારી આવશે તો પછી આપણને ઘણો લાભ મળશે કારણ કે આ જે કેરીનો પાક છે તેમાં મહેનત પણ ખૂબ માંગે છે. અને શું કઈ દવા નાખવી અને કઈ દવા ના નાખવી તે જોવું ખુબ જરૂરી છે કારણ કે આમા પણ અમારા ઘરના બધા લોકો પણ આંબાવાડી કરે છે અને અમારી પણ બે ત્રણ આંબાવાડી છે. અમને પણ તમે જાણો છો તો કેરીની સીઝન પડી ગઈ છે અને આ વર્ષે પણ અમારા તો થોડી ઘણી કેરી પરંતુ પેલા વર્ષ કરતા થોડી ગણી વધારે જ આવી હતી પહેલા વર્ષ કરતા કેરી તેમાં પાક પણ નથી કરેલો અને સારી એવી કેરી પણ નથી જોડેલી એટલે અમેતો થોડું ઘણું નુકસાન થયેલુ હતું. એટલે મારે તો એજ કેવું છે કે આ ખેતીમાં તો બધી પરિસ્થિતિ આવવાની જ છે પરંતુ હા ખેડુતોને સહાય આપવુ ખૂબ જરૂરી છે કારણ કે આપણા દેશમાં ખેડુતોને ખેતી કરતા નહી રહેશે તો પછી આપડા દેશમાં અનાજ ક્યાંથી આવશે એટલે ખેડૂતોને સરકારે સરકારી યોજના બધી ગમે નવી નવી બહાર પાડે છે તે આપવી જોઈએ અને સારી રીતે લોકો આ જે સહાય આપવી જોઈએ કારણ કે તમને ખબર જશે કે સરકાર જો ખેડૂતો માટે વિચારવું જોઈએ. કારણ કે આવી ઘણી બધી સરકારી યોજના હોય છે જેમ કે આપણને તમને કે પાક નુકસાનની સામે પણ રક્ષણ મળી શકે છે પછી ખેતીમાંવા નવા નવા ટેકનોલોજી સાધનો તમને ખબર હશે જેમ કે ટેક્ટર વાળ કાપવાનું મશીન પછી છાંટવાના પંપ એના પછી આપણા સોલાર એવુ બધુ આપને એના પર આપનેણી બધી પ્રકારની સબસડી મળી રહી છે અને બધા ખેતી પણ સરળ બની ગઈ છે પરંતુ ખેતી સરળ બનાવ કરતા આપણા દેશમાં વાતાવરણ ખૂબ ગરમ થઈ રહ્યું છે અને પ્રદુષણ વધી ગયું છે જેને કારણે ખેતી તો સારી એવી થઈ જાય છે આ બધું ટ્રેક્ટર કે બધ એના મદદથી પર પરંતુ આ જે આપણે ખે કરે છે તે જ સારી નથી નીકળતી એટલે મારે એના પર કેવું છે કે હવે આ બધા લોકો એ જે પણ સરકારે વિચારવું જોઈએ કેજ બધા ખેતી કરતા લોકો છે તે લોકોને યોગ્ય રીતે સમજાવવું જોઈએ. અને યોગ્ય રીતે એ લોકોને સરકારી યોજના લાભ આપવો જોઈએ કારણ કે એ લાભ આપશે તો પછી લોકોગને એ લોકોને ખેતી પ્રત્યે ઉત્સાહ પણ વધશે અને ખેતી કરવામાં જુસ્સો વધશે કારણ કે એ લોકોને ખેતી કર નુકસાન થાય તો પછી એ લોકો એવું થાય કે આ વખતે ખેતી નીકળશું ને એવું બધું મનમાં આવ્યા કરે છે. એટલે કે આ બેજ ના મંદ એ લોકો વિચારવું જોઈએ અને યોગ્ય રીતે એ લોકોને સરકારે મદદ કરવી જોઈએ કારણ કે આપણે આ ખેડૂત છે ને આપણે વિચારી છીએ અને અમારા બધા ઘરના લોકો પણ ખબ અમે તો વિચાર રહ્યા છે અને આ વખતે તો ડાંગરનો પાક તો મોલી અમે તો વિચાર લવાનો વિચાર કરી રહ્યા છે બાકી તમને તો ખબર જ હશે કે હમણા તો હટાવવાના લીધા ઉપભર થઇ જાય છે. અને એ બધું ખાવાનું જ છે. કાર કે ગરમીનું પ્રમાણ પણ વધવાનું છે અને ખેતી માં તો એ બધી પરિસ્થિતિ આવવાની રહેવાની છે. બાકી તમે જે તમે પાક રોપો છો તેમાં તમે જે પણ કોઈ પણ પાક રોપ્યો પછી ત મારે પે બજારમાં આપો છો કે પછી તમારો કોઈ વેપારી છે કે ત્યાં આપો છો
હા ભાઈ અમે પણ બજારમાં જ આપીએ છે પરંતુ અમારો અમે જે મ મતલબ માં ખુબ જ ઘણા વર્ષોથી એક જ વેપારીને આપી રહ્યા છે જે અમને સારી રીત ભાવ આપે છે પરંતુ તું પહેલા એવું ન હતું પહેલા જય અમે પહેલી પહેલી વાર એ પાકની ખેતી કરી હતી ત્યારે અમને ખુબ જ વધારે નુકશાન ગયુ કારણ કે તમને ખબર જ છે કે બજારમાં આપણને લૂટી લેતા હોય છે જો આપણને ભાવ ન ખબર હોય તો ત્યારે અમને એવું થયું કે મને ભાવ સારી રીતના નો ખબર હતો બજાર નો અને અમને અમારા પરથી ખુબ જ ઓછા પૈસાથી એ લોકોએ માલ લઇ લીધો અને બીજાને ઘણા પૈસામાં માલ વેચી લેધો તો અમને ખુબ જ વધારે એવું લોસ ગયેલું હતું પરંતુ પછી અમે એક વેપારી પકડ્યો અને તેમને મતલબમાં સારી રીતે સંબંધ પણ અમારા થયા અ કારણ કે અમે કેટલા વર્ષોથી અમે વાતચીત કરીએી સારી રીતના તો જેથી કરીને શે ને અ અમને હવે સારા ભાવ મળી રહેશે છે અને આપણને જો બજારના ભાવ ખબર હોય તો તો એ બજાર ના ભાવે જ આપડે આપવી જોઈએ
હા ભાઈ એ તો બરાબર જ છે એટલે કે આપડે જેટલું બને એમજ તેટલું આપણે સારા વેપારીઓને આપવ જોઈએ અને આપણને સારા એવા ભાવોમાં મળે તે ને ત્યાં આપવું જોઈએ કારણ કે ઘણા બધા આપણે માર્કેટમાં ઘણા બધા વેપારીઓ જોવા મળે છે ઘણા બધા પ્રકારના વિવિધ પ્રકારના આપને ઉ ભાવ પણ આપ છે. છે અને અમુક લોકો સારો ભાવ પણ આપે છે એટલે કે યોગ્ય રીતે એ લોકોને જાચ કરવી જોઈએ અને ક્યાં સારો ભાવ મળે ક્યાં કેટલો એ લોકો વેપારી વ કાપે તે પણ જોવું જોઈએ સારો ભાઈ મળેયા પાછા. પર ખેતીમાં તો એ બધી પરિસ્થિતિ આવવાની છે એના વિશે આગળ આપણે વાતચીત કરીશું
હા ભાઈ ચાલો મળીએ પાછા